હેલો હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં. આજો બેઠી તી તો વિચાર કર્યો કે તમને ફોન કરું અત્યારના સમયની જે સૌ મોટી સમસ્યા છે એ વિચારતી તી કે અત્યારે મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે. બસ એના જ વિશે થોડી ચર્ચા કરવી તી એટલે ફોન કર્યો.
હા સાચી વાત આજકાલ તો બહુ જ મોંઘવારી વધી ગઈ છે.
હા એ છે એટલે જ ને અત્યારે જ્યાં જોવો ત્યાં કેટલું બધું વસ્તુ મોંઘુ થઇ ગ્યુ છે.
હા મોંઘવારી એટલે સમય જતા વસ્તુઓને સેવાઓના ભાવમાં વધારો થવો એટલે જયારે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ શાકભાજી દૂધ પેટ્રોલ ગેસ અને દવાઓ ના ભાવ વધે છે. ત્યારે સામાન્ય લોકોના ખર્ચમાં પણ વધારો થાય છે. તેને મોંઘવારી કહેવાય.
હા. એ તો તમે સાચું કીધું અને એની અસર પણ આપણા જીવનમાં. પડે જ છે જેમ કે મોંઘવારીથી પરિવાર નું મા સીક બજેટ બગડી જાય છે. પેલા જે વસ્તુ આપણને સરળતાથી મળતી તી એ હવે ખરીદી મુશ્કેલ બની જાય છે. પછી લોકો ના પોતાના ખર્ચમાં ઘટાડો કરવો પડે અને પછી બચત કરવી પણ એટલું મુશ્કેલ થઈ જાય છે. પછી આપડી જેટલી આવક હોય એમાંથી આપણે બચાવ કશું ના શકીએ.
હા સાચી વાત. એ મોંઘવારી વધવાના ઘણા કારણો બી હોઈ શકે છે કે, અ જેમ કે ઉત્પાદન ઓછું થવું અને માંગ વધવી. પરિવહન ખર્ચમાં વધારો થાય અને આ પેટ્રોલ ડીઝલ ના ભાવ માં પણ વધારો થવા લાગે. કુદરતી અમુક આફતો આયી જાય પૂર વાવાઝો દુષ્કાળ આઈ જાય અથવા બીજી ઘણી બધી પરિસ્થિતિઓ આઈ જાય. આ બધા કારણોથી બજારમાં વસ્તુઓ બ ધી મોંઘી થઈ જાય અને મોંઘવારી વધતી રે.
બરાબર છે. અને આમ જોવા જઈએ ને તો મોંઘવારીની સૌથી અસર તો આપડા મધ્યમ વર્ગ જેવા પરિવારોમાં. સૌથી વધારે થાય છે. કારણ કે ઓછી આવક ધરાવતા પરિવારો હોય. એના પર સૌથી વધુ અસર જોવા મળે કારણ કે તેમની આ આવક તો મર્યાદિત હોય. પરંતુ ખર્ચ જે છે એ સતત વધતો રહે છે. એટલે થોડું વ વધારે મુશ્કેલ બની જાય છે એવા પરિવાર માટે અને જે લોકો દર ચા લાઈ ને ખાતા હોય મજૂરિયા પરિવાર. લોકોને તો સૌથી વધારે મુશ્કેલી પડતી હોય છે.
હા સાચી વાત. આની અસર છે ને વિદ્યાર્થીઓ પર પડે છે કે, વિદ્યાર્થીઓ માટે પુસ્તકો, એમની સ્કૂલની ફી મુસાફરી અને, બીજા બધા જે શૈક્ષણિક ખર્ચાઓ હોય છે એ પણ વધી જાય છે. એટલે ઘણા પરિવારો ના બાળકોને છે ને. અભ્યાસ ખર્ચ જે હોય ને, એ ઉઠાવવો ખુબ જ મુશ્કેલ પડી જાય છે કેમ કે, અભ્યાસ જ એટલું મોંઘું થઈ જાય. તો પછી અમુક મધ્યમ વર્ગના લોકો એ ફી બી નહી ભરી શકતા.
હા એ તો થોડું વિચારવા જેવું છે. કારણ કે હવે અત્યારે તો શિક્ષણ વગર તો કશું છે જ નહી. એટલે એમાં મુશ્કેલી પડે તો એમાં તો વિચારવા જેવી બાબત થઈ જાય છે. હા અમુક ટાઈમે. વિચારવા જઈને તો મોંઘવારી પણ બચત કરવી સરળ બની શકે છે. જેમ કે આપડણે બિનજરૂરી ખર્ચ એ ટાળવો જોઈએ. અને એક બજેટ બનાવવું જોઈએ પછી જરૂરી વસ્તુ જ ખરીદવી. અને જો સમજદારી પૂર્વક પૈસા ખર્ચ યે તો પછી નાની નાની બચત કરીને પણ એ લાંબા ગાળે આપણને મદદરૂપ બની શકે છે.
હા, તેજ રીતે છે ને સરકાર મોંઘવારી ઘટાડવા માટે ઘણા એવા પગલા કરી શકે છે કે અહ વસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવી શકે છે. પછી ભાવ પર તેઓ નજર રાખી શકે છે. અને ખેડૂત અને ઉત્પાદકોને મદદ કરી શકે યોગ્ય આર્થિક નીતિઓ પણ અપનાવી શકે છે. એ રીતે સરકાર અહ મોંઘવારી ઘટાડી શકે છે.
હા અને આપડા જેવા સામાન્ય લોકો હોય એ એ એના પર શું કરી શકે તો હમણાં જ મેં કીધું એમ લોકો બજેટ બનાવે એવું પણ એમનાથી થાય ખર્ચ નો હિસાબ રાખે પછી સ્થાનિકોને ઋતુ પ્રમાણે મળતી વસ્તુઓ ખરીદી શકે. અને બિનજરૂરી ખર્ચ ટાળે એ બધું પણ આપડે કરી શકીએ એટલે સરકારની ની સાથે આપડે પણ એવા નાના મોટા પગલા લેવા જોઈએ.
હા સો ટકાની વાત તમારી. અને મોંઘવારી ના કોઈ સ અહ ઘણા એવા સારા પાસા હોય છે કે જો મર્યાદિત અને નિયંત્રિત મોંઘવારી હોય તો તે અર્થતંત્રમાં વિકાસનું એક સામાન્ય લક્ષણ હોઈ શકે. પરંતુ જો ખુબ જ વધારે મોંઘવારી હોય ને તો સામાન્ય લોકો માટે ઘણી એવી મુશ્કેલી ઊભી થઈ જાય છે.
હા.
તો બહુ સાચી વાત કીધી છે આ. પણ અત્યારના સમયમાં તો મોંઘવારી તો બહુ ઝડપથી વધી રહી છે.
હા ખુબ જ વધી ગઈ છે. ભણવાનું જ મોંઘું થઈ જાય છે તો પછી બીજી બધ બધી વસ્તુ તો દૂરની વાત રહી એમ.
હા એજ ને અને નાની નાની જીવન જરૂરિયાત વસ્તુ માં પણ મોંઘુ થવા લાગ્યું દૂધ શાકભાજી અનાજ ગેસ પછી વીજળી પેટ્રોલ હવે આ બધું વગર તો આપણે દરરોજ કેવી રીતે ચલાવી શકીએ પછી દવાઓ જેવી જરૂરી વસ્તુઓના પણ ભાવ વધવા લાગ્યા છે.
હા. અને તમે જેમ આગળ કીધું એમ કે મધ્યમ વર્ગના લોકો માટે પણ મોંઘવારી બહુ મુશ્કેલી એ લોકોને પડે છે મોંઘવારી વધે તો. તો એમની આવક ઘણી વખતે સ્થિર રહે પરંતુ તેમાં ખર્ચમાં છે ને સતત વધારો થતો રેમ એટલે બાળકો ના શિક્ષ શિક્ષક પછી ઘરનું ભાડું આરોગ્ય અને મુસાફરીનો ખર્ચ વધવાથી બચત કરવી એમના માટે ખુબ મુશ્કેલી બની જાય છે.
હા અને અત્યારે ઘણી ઘણી જગ્યાએ સંયુક્ત પરિવાર રહેતો હોય તો ઘરમાં કમાવા વાળા એક જ જણ હોય. અને ખર્ચ કરવા વાળા વધારે જણ હોય એટલે પછી વધારે મુશ્કેલી પડતી હોય છે.
હા, સાચી વાત.
અને જે અલગ અલગ પરિવાર રહેતા હોય બે જણ છે એવી રીતે તો એ લોકો કમાતા હોય તો એ લોકો ન સારું ચાલી શકે છે.
હા અને આ મોંઘવારીની છે ને વેપારીઓ પર પણ ઘણી એવી અસર પડે છે કે વેપારીઓ માટે કાચો માલ પછી પરિવહન અને ઉત્પાદનનો ખર્ચ પણ વધી જાય છે. જો તેઓ વસ્તુ ના ભાવ વધારે એમ તો ગ્રાહકો તેમના ઓછા થઈ જાય. અને જો ભાવ ના વધારે તો તેમનો નફો ઘટી જાય. એટલે આમ નહી તો આમ એમને ખોટ જાય વેપારીઓને.
હા એકદમ એકદમ સાચી વાત કીધી. પછી જે ખેડૂતો છે એમના પર પણ ખુબ ખરાબ અસર હોય છે. ખેડૂતો તો કેટલી આખું વર્ષ મહેનત કરે. અને પરસેઓ પાડીને એ લોકો પાક ઉગાડતા હોય પછી લોકો જે ખાતર બીજ દવાઓ લાવે, મજૂરી નો ખર્ચ વધી જાય તો પાક નો યોગ્ય ભાવ તો મળતો જ ના હોય એમને એટલે તમને આર્થિક મુશ્કેલી વધી જાય. અત્યારના સમયમાં એટલે એમને પછી વધારે ડી એવું થઈ જાય. એટલે ખેડૂતોને વધારે મુશ્કેલી પડે છે આવા સમયમાં તો.
અને આ મોંઘવારીના સમયમાં આપણે પૈસા કેવી રીતે બચાવી શકાય? કે જેમ કે સૌથી પહેલા તો આપણેે છે ને એક મહિનાનું આપણેે બજેટ બનાવવું જોઈએ. અને જરૂરી અને બિનજરૂરી ખર્ચને આપણે અલગ પાડવો જોઈએ. જે જરૂરી રી હોય એજ ખર્ચો આપડે કરીએ, બિનજરૂરી ખર્ચા ના કરીએ, મોંઘવારી ના સમયમાં અને અમુક જગ્યા એ ખબર એવું હોય છે કે અહીંયા આગળ ઓફર છે. તો આપડે ઓફર જોઈને જતું નહી રેવાનું કે ચાલ ઓફર છે તો વસ્તુ લઈ આઇએને ખરીદી લઈએ એ આપડો બિનજરૂરી ખર્ચ આપણે ટાળવો જોઈએ એમ. અને આપણી આપણી આવક માંથી થોડો ભાગ નિયમિત બચાવો જોઈએ. કે આટલા ટકા આટલા પૈસા તો હું મહિને બચાવીશ જ અને બીજો મારો જે જરૂરી ખર્ચો છે એ કરીશ.
હા. એવા પગલા લેવાથી પણ આપણે થોડી તો બચત કરી શકીએ છીએ અત્યારના સમયમાં બચત તો ખુબ જ જરૂરી છે.
હા.
અને બચત તો જરૂરી છે, પરંતુ લાંબા ગાળા લક્ષ્યો માટે યોગ્ય માહિતી સા આયોજન કરવું પણ ખુબ જરૂરી છે. પ સાથે જ ઈમરજન્સી માટે અલગ ફંડ રાખવું પણ ઉપયોગી બને છે, જયારે આપડું મોટી ઉંમર થાય કે પછી ઉંમર જન્સી દવાખાનાનું કામ આવે એના માટે પણ આપણે અલગ ફંડ રાખવો જોઈએ. અને યુવાનો એને નાની ઉંમર થી જ પૈસાનું આયોજન શીખવું જોઈએ. અને બિનજરૂરી ખર્ચ એ લોકો એ ટાળવો જોઈએ અત્યારે તો બધા તો દેખા દેખી થઈ ગઈ છે, એટલે ના હોયના ખર્ચ પણ ઈ લોકો ના વધી જાય છે.
હા સાચી વાત અંત તો બસ આપણેે એટલું જ કહીશું કે મોંઘવારીને આપણે રોકી શકતા તો નથી પરંતુ, સમજદારીથી આપણે ખર્ચ કરીએ અને નિયમિત આપણે બચત કરીશું.
તૉ તેની અસર જરૂર ઓછી કરશે મોંઘવારીને. અને પૈસાનું યોગ્ય આયોજન કરીશું. તો આર્થિક રીતે આપને આપણે બચી શકીશું.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી અને આજકાલ સરકાર પણ આપણને સારી એવી મદદ કરી રહ્યા છે. જે સ્કીમો કાઢે છે જે પ્રમાણે એ લોકો અનાજને બધું આપે છે. ગરીબી રેખા ને નીચે જીવતા લોકો માટે જે લોકો કોઈ યોજનાઓ બનાવે છે, એટલે એમનો પણ હાથ ઘણો બધો છે. પણ આપને પણ એવું સહકાર એમને આપવો જોઈએ. નિયમિત ટેક્સ ભરીને ને એવી રીતે
હમ્મ.
સારુ સારુ. તમારી સાથે તો મને ચર્ચા કરીને બહુ સારું લાગ્યું.
હા, મને પણ ફરી ક્યારેક વાત કરીશું આના પર
સારુ પાક્કું ફોન મૂકુ હવે મેં
હમ્મ.